હલો કેમ છો શું કરો છો
મજામાં છો તમે કેમ છો
બસ હું પણ મજામાં છું જો અત્યારે થોડુંક બહાર જઈને આવી તો મને થોડુંક વાયુ નું પ્રદુષણ લાગ્યું કે હવા બવ એકદમ ધુમાડા વાળી ને બી હવા હોય એવું લાગ્યું તો મને થયું લાવ આ વિશે તમારી સાથે વાત કરું
બરાબરા વાયુ હ પ્રદૂષણ હે ખૂબ મ મજે આ યો ઇનામે સમય મેં વધી રહે છે પછી વાના તે
એકદમ સાચી વાત છે આજકાલ ના સમયમાં હા પ્રદૂષણ ખુબ વધી રહ્યું છે પછી એ પ્રદુષણ હવાનું હોય કે પાણી નું હોય કે ઘણી વખત અવાજ નું પ્રદુષણ હોય છે કે બહુ વધારે પડતા વાહનો ને લીધે થતો હોય છે એ આપણને બહુ નુકસાન કરતું હોય છે
હા બરાબર વાયુ પ્રદુષણ અને મુજે કેટલાક પ્રદૂષણ નો કચરો કે ખરાબ કચરો ભી મુજે કરે છે તો તેમાં બી
લોકો જ્યાં ને ત્યાં ખરાબ કચરો ફેકે ફેલાવી દેતા હોય છે પછી એમાં થી દુર્ગંધ આવતી હોય છે ને જેના લીધે આપણે શ્વાસ લેતી વખતે પણ એ ખરાબ દુર્ગંધ આપણા નાકમાં જતી હોય છે પછી ત્યાં ઘણી બધી જાત ના જીવ જંતુને એવું થતું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે બહ ખરાબ છે હવે આપણને બહુ નુકસાન કરતું હોય છે
બરાબર
અમે જોઈએ કે અત્યારે આજકાલ એટલા બધા વાહનો વધી ગયા છે. તો વાહનો માંથી ધુમાડા નીકળતા હોય છે. અને ટ્રાફિકને સમસ્યાને લીધે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય છે. તો એ પણ એકદમ કોઘાટ ને લીધે અવાજ પણ એટલો બધો ફેલા. તો હોય છે ને અને વાયુમાં પ્રદુષણ પણ એટલું થતું હોય છે. અને આજુબાજુમાં જો હોસ્પિટલ કે. સ્કૂલો હોય તો બાળકોનું એના લીધે ભણવાનું પણ બગડતું હોય છે અવાજન લીધે.
બરાબર હાજે વાનાથી પણ નો. ખુબ વાય પ્રદુષણ જે પ્રદૂષણ થાય છે. કારખાના અતિ પ્રદૂષણ થાય છે ઈંધન જવલનજ નૈસર્ગિક કારણો. ટીબી પ્રદૂષણ થાય છે મજાની શ શ્વાસ. લેવાને આજાર હૃદય વિકાર. ખુબ સારા વાયુ પ્રદૂષણ બી ઉપાય યોજના બી છે. તેના આપને ખૂબ પ્રમાણમે ખરાબ અસર બી પડે છે.
એકદમ સાચી વાત છે આજ પ્રદુષણ જોઈએ તો. એ આપડો સૌથી અત્યારે મોટો પ્રશ્ન બની ગયો છે સૌથી મોટી સમસ્યા છે એ. આપડા માટે પ્રદૂષણ છે
બરાબર.
પછી આપડણે જોયે લે કે જળ પ્રદૂષણ પાણી નું પ્રદુષણ કરે છે અત્યારે મોટા મોટા. ઔદ્યોગિક કારખાનાઓ ને એવું બધું હોય છે. તો એ લોકો પોતાનું બગાડ થયેલું ખરાબ પાણી હોય કે પોતાના કારખાનાનું. કચરો હોય એ બધો પાણીમાં જવા દેતા હોય છે જેના લીધે પાણી ખુબ. ખરાબ થઇ જતું હોય છે અમુક જગ્યાએ તો લોકો એ પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોય. પણ જો એકલું ખરાબ પાણી હોય તો એ પીવામાં કે કોઈ બીજા કામમાં પણ એ પાણી ન આપડ ઉપયોગ ન કરી શકીએ. .
બરાબર.
એ તો આણી ખુબ ખરાબ રીતે પછી પેલું ખરાબ. થઈ જાય છે કે એ પાણીનોો છ કદાચ આપડો ઉપયોગ કરીએ. તો આપડણે બીમાર પડવાની પણ શક્યતા રહેતી હોય છે.
અને હા અને આપણે વાયુ પ્રદુષણ. જે હવા દૂર કે ધૂલ વિષાારી જંતુ વાયુ. જે એટલા હાનિકારક છે ને આ કોણ આપણે દૂષિત આપના પરિણામ કરે છે. જે માનવ પ્રાણી વનસ્પતિ અને પર્યાવરણ પર ખૂબ વાઈટ પરિણામ થય છે.
એકદમ સાચી વાત છે પછી આપડે જોઈએ કે અત્યારે તો લોકો. જમીનનું પ્રદુષણ એટલે કે ભૂમિનું પ્રદુષણ પણ બહુ કરતા હોય છે. લોકો ખેડતર ખેડતા હોય કે કોઈ છોડ વાવતા હોય કે. તો એમાં વધારે પડતું રસાયણ નાસ્તા હોય. અ કોત્ર એમ ખાતર નાખતા હોય એ બધા ને લીધે. જમીન ખરાબ થઈ જતી હોય છે પછી એ જગ્યાએ બીજી વખત કોઈ ફળદ્રુપ વસ્તુ ઉડવી હોય. તો એ ઉગાડી નથી શકતા કેમ કે એમાં ફળદ્રુપતા ઘટી જાય છે.
બરાબર મજ જે. વાયુ પ્રદૂષણના બી કેટલા કારણ છે જે બાનાણથી પણ નિગારથી દૂર થરે જ કરે છે. કારખાનાનો તે ધૂર આવે છે કચરાનો પીકાનોજ અવશેષ. તે જાાયને તે તેનો બીજ જે. દુષ્પરિણામ થાય છે કોઈ જંગલ તોડનો. ફટાકા ફોડે છે તેનો ભી કેટલો પ્રદુષણ થાય છે દિવાળીમાં.
સાચી વા છે. અને પ્રદૂષણ ના લીધે ખાલી આપણેે લોકોને નહી પણ પ્રકૃતિમાં પણ ઘણો ફેર પડે છે જેમ કે. ચોમાસું જેટલું નજીક આવવાનું હોય પણ વાયુ નું પ્રદુષણ એટલું બધું હોય છે. કે વરસાદ આવતો જ નથી હોતો એ આપડણે બીમાર પડીએ છીએ વરસાદ નથી આવતો એટલે વાયુ પ્રદૂષણને લીધે ઘણું બધું પેલું થઈ ગયું છે કે ગરમી વધારે પડે પછી એટલું બધું પ્રદુષણ હોય કે આપણને એના લીધે નવા નવા રોગો પણ ઘણા થતા હોય છે
બરાબરજે આપણ દિવાળીમાં બી કેટલા લોકો ફટાકડા કોડે છે કેટલા મનજે સંત છે તે બી પણ તેને આપણ સાહેબ સારો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ફટાકા ફોડવાથી બી કેટલું પ્રદુષણ થાય છે આપના આરોગ્ય ને ખરાબી આવે છે આપણ વાયુ પ્રદૂષણ રોખવામાં આપની જોડે રો રોકાાણ કરતા ઉપગ ઉપાય બી છે પણ જાસ્તે જાસ્ત આપણને વૃક્ષ લગવાડવું જોઈએ પછ પણ એ સાર્વજનિક મનજે આપણા તૂકનો વાપર અ કરવું જોઈએ કચરા મ જે બર આપણનો બાળે છે ને
હા
તે બી ના કરવું જોઈએ પણ કારખાનામાં ધૂર બી આપ નિયંત્રિત રાખ શું તો આપણ વાયુ પ્રદુષણ રોકાવશે તોઈ સ્વચ્છ ઉર્જા વાપરરાની જરૂરી છે
એકદમ સાચી વાત છે આટલું બધું પ્રદુષણ છે જેના લીધે કેટલી બધી આપડે વનસ્પતિ ઝાડ જોઈએ કે કેટલા બધા પ્રાણીઓ જોઈએ એ આજકાલ વિલુપત થઈ ગયા છે પેલા જે પ્રાણીઓ જોવા મળતા મુઘઝાડ જોવા મળતા તત્યારે જોવા નથી મળતા તો એ બધાને જવામાં થઈ થઈને આપડે પર્યાવરણ ને કેવી રીતના સુરક્ષિત રાખવું પ્રદુષણ થી કેમ મુક્ત રાખવું એના માટે પણ આપડણે ઘણા બધા રસ્તાઓ અપનાવવા જોઈએ ઘણું બધું કરવું જોઈએ
જ વાયુ પ્રદૂષણથી ખરેજ ખૂબ અ થાય છે પણ જે ભૂમિપે આપનો નિયંત્રિત કાયદો બી જોઈએ જે આપના પે જ નિર્ભર છે કે આપણ શું કરવાનો શું નહી પણ તેનાથી આપને કેટલું આરોગ્ય કઈ પરિણામ બી થાય છે
એકદમ સાચી વાત અને ખાસ કરીને આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ એકદમ ઘટાડવો જોઈએ પ્લાસ્ટિક ને બદલે આપણે કપડા નો ઉપયોગ કરીએ તો એ કઈ નુકસાન નથી થતું હોતું અને વાહન વ્યવહાર માં જોઈએ કે બધા પોતપોતાના વાહનો લઈને જતા હોય એના બદલે જો બસ કે ટ્રેન નો ઉપયોગ કરીએ તો ઘણો બધો ફાયદો થતો હોય છે કે અવાજ નું પ્રદુષણ ન થાય પછી ધુમાડો ને એ બધું ન નીકળે એ પણ સારું રેતું હોય છે
હા મ વાતુ વાહના ન પણ એટલો દૂર છે નેડા પેટ્રોલ ડીઝલ ના જવાલા મુુખીના મજ આ કાર્બન મોનોક્સાઈઇડ મે ને અને નાઇટ્રોજન ઓક્સાઈડ મે બી આ હવા મે પસરત ને તો તેના કણ આપણા નાકમે જવા જહાજ પ તેનાથી આપણે દુષ્ પરિણામ થાય છે આપ કારખાનાનો જે બ સારી વાયુ પડે ને તે બી હવામાં દૂષિત થાય છે કોઈ ભહી લા આપણ લાકડાં કોળસા એ કચરા મે જે બાળ છે ને તે બી ઘાતક ધુલિકંડ જે એડ થઈને હવામાં એ થાય છે અને જ્વાલામુખી ન ઉદ્રેક પણ જંગલ થી વન વે જે ખુબ મો પ્રમાણમાં દૂર વાયુ મે હવામાં પસરે છે તો એના ખરેખ વાયુનાં પરિણામ આપણે આપણા શરીર પ પડે છે તો
એકદમ સાચી વાત છે અને પ્રદુષણ ઘટાડવા માટે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરો હોય એને ફરીને ફરી ઉપયોગ કરવો જોઈએ પછી એને કોઈ બીજા ઉપયોગમાં લેવું જોઈએ કે એને બીજી અત્યારે તો ઘણી વસ્તુ રિસાયકલ થતી હોય છે તો એ બધું કરીએ તો પ્રદુષણ એટલું ઓછું થતું હોય છે અને વાતાવરણ બચેલું રહેતું હોય છે એટલે ખરેખર પ્રદુષણ ઓછું થાય અને આપણું વાતાવરણ સારું રહેે એના માટે ઘણા બધા રસ્તા છે જે આપણે ખરેખર બધાને અમલ માં લેવા જોઈએ જો આપડે બધા પર્યાવરણ બચાવશું પ્રદુષણ થી દૂર રહેશું તો જ આપડમણે સારી રીતે જીવી શકશું નકર આપણા ઘરમાં બીમારી